એમ છો બહેન.
કેમ છો તમે મજામાં?
હા મજામાં તમે કેમ છો.
બસ મજામાં જો
તો આજે કયા ટોપિક વિશે વાત કરવાના?
આપડે જે ટોપિક લઈએ કોઈ સારો એ રીતે ફરવાલાયક કોઈ પણ સ્થળ હોય. એની વિશે આપણે વાત કરી શકીએ છીએ હાલમાં. કઈ જગ્યાએ ફર ફરવા જવું જોઈએ.
તો તમે ક્યાં જાઓ છો અત્યારે એવા ફરવા વિશે કઈક એ અ પ્લાન કર્યા છે તમે?
પ્લેન તો કઈ નહી કર્યો પણ વિચાર છે કે શ્રાવણ મહિનામાં જો કોઈ સારી જગ્યાએ જવાય ફરવા માટે તો સારું છે એમ શ્રાવણ મહિનો આવશે ને હવે આવતા મહિને એટલે
અ સોમનાથ જ્યોતિર્લિંગ ને પછી દ્વારકા એ બધા દર્શન કરવા તમે જઈ શકો. કો છો. હું તો સોમનાથ આ ફરી આવેલી એમ.
સોમનાથ તો મે જાન્યુઆરીમાં જ ગયા હતા. હવે જોઈએ છે કે કઈ જવાય છે સોમનાથ જઈને આવ્યા પછી ઉજ્જૈન ગયા હતા. અને ફરવાલાયક તો કેટલા બધા સ્થળો છે. પણ આમ જોવા જઈએ તો મંદિર જો હોય ને તો મંદિર જઈને કઈક અનુભૂતિ જ અલગ થાય છે એમ.
હા મંદિરમાં તો તમે જજો તો તમને ખબર પડશે કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈશ. અ કેના સાથે થઈ કે શા માટે થઈ એટલું બધું મંદિરમાં તમને એટલું બધું માહિતી મળે ને કે તમારા જે ઈચ્છા હોય ને એ પણ તમને એવું લાગે કે આ મંદિરમાં આવી ને મારી જે ઈચ્છા થેન છે ને મારુ મનનું જે પ્રશ્ન વગેરે હોય ને એ બધું તમને એવું લાગે કે મને બધું જ મળી ગયું છે અને તમને અલગ જ એવું શાંતિ મળે છે કે તમને લાગે કે મને હજુ આ પોતાના જીવનમાં કઈક જોયે જ નથી. એવી રીતે તમને અનુભવ થાય છે.
મંદિર જ આમ મંદિરમાં જઈને આમ અનુભૂતિ એવી થાય કે જેને કે આપડે બધા દુઃખ છે બધા દર છે બધું જ દૂર થઈ ગયું એમ. અને ખાસ કરીને બી જો મહાદેવ ના મંદિરો હોય ને તો ત્યાં આગળ આપણને એક અલગ જ અનુભૂતિ થાય એમ પગ મુકતાની હાથે જ આપણને એવું લાગે કે આપડે એમની જોડે જ છે એમ અને આપડી જોડે છે.
હા, ને પછી તને એવું લાગે કે તમે જયારે મંદિર જ જતા રહે ને તો તમને એવું લાગે કે ભગવાન માત્ર એક પથ્થરની મૂર્તિ જ નથી એમાં જે આપડા જે શ્રદ્ધા અને ભાવ હોય ને તો આપડે લાગે ને કે એ મૂર્તિ એ શિવલિંગ તમને એવું લાગે કે એ કઈક કહેતું છે આપણાથી કે તમે એટલું બધું ચિંતા ના કરો કોઈ વાતના ને પછી એટલું બધું તમને લાગે ને કે મહાદેવ આપડી સાથે એવી રીતે વાત કરતા હોય ને કે તમારા મનની જે ઈચ્છા અને બધું હોય ને એ તમને અહ અલગ જ લાગે છે એમ લાગે કે તમને બધું જ મળી ગયું તમને તમારી પાસે જે દ્રશ્ય હોય ને એની કલ્પના પણ આપડે કરીએ ને તો આપણને લાગે કે ના મારા જીવનમાં તો એટલું બધું શાંતિ ને એટલું બધું અહ અહ એ હોય ને અહ એક અલગ જ માહોલ થઈ જાય જય્યારે આપડે કલ્પના પણ કરીએ તો. તો પછી મંદિર જઈએ તો એના તો વાત જ અલગ હોય.
બેઠા હોય મહાકલ મહાદેવ અને ખાસ કરીને આપડે જયારે ઉજ્જૈન જાય ને તો કઈક અનુભૂતિ જ અલગ થાય એમ. ત્યાંનો જે શોર છે ને એ શોર માં જ બધી શાંતિ છે એમ. અને આપડે ત્યાં આગળ જઈને બી ઇનકેસ ગમે ત્યારે બી સી પરા નદી ના કિનારે જઈને બેસીએ ને તો તને આપણને એવું જ લાગે કે આપડણે મહાદેવ ની જોડે જ છેમ મહાદેવ ની આપણને પૂરેપૂરી અનુભૂતિ થાય તે આગળ અને પાછુ કેટલી બધી ફરવા લાયક સ્થળો છે ત્યાં હરસિદ્ધિ માતા નું મંદિર છે એ બી એક શક્તિપીઠ છે. પછી ગડકાલિકા માતા નું મંદિર છે એ બી એક શક્તિપીઠ છે ત્યાં આગળ. અને ત્યાંથી થોડુંક જ દૂર બગલામુખી માતાનું મંદિર આયું છે નલખેડામાં એ બી એક શક્તિ પીઠ જ છે એમ એટલે મધ્યપ્રદેશની ભૂમિમાં જ ત્રણ ચાર તો શક્તિપીઠ આ આવી ગયા એમ જોવા જાએ ને તો.
હા, શક્તિપીઠ તો છે જ ત્યાં ને પછી સિપ્રા નદી નું જે વાત કરીએ આપડે ને તો ત્યાંનું જે તે સા આ સાંજ નું એ જે આરતી હોય ને સાંજ સુધી નો જે આરતી એ આપડે જોઈએ ને તો આપડા જીવનનું એ એક મહત્વપૂર્ણ ભાગ બની જાય કે તમને લાગે કે આ દ્રશ્ય આપડા જીવનથી જ્યાાર સુધી આપણે રેહશું ને એ દ્રશ્ય આપડા જીવનમાં ને આપડા આત્મામાં એવી રીતે બેઠી જાય ને કે તમે એને ભોલતા પણ ન ભૂલી શકો એવું એનું દ્રશ્ય હોય એટલું શાંતિ એ આરતી લાગે આપણને એ આરતી નો જે એક એક વર્ડ હોય ને એ આપણા મનને ને આપણા આત્માને એવું તૃપ્ત કરી દે ને કે તમે લાગે કે ત્યાંથી તો હું તો કઈક જાઉં જ નથી ત્યાં જ બેસી બેસી રેહ એવું લાગે.
એમ. અને ખાસ કરીને જયારે હળસિદ્ધિ માતા એ બી આરતી થતી હોય ને તો એનું બી કંઈક અનુભૂતિ અલગ જ છે એમ જયારે એ લોકો દીવડા જે પ્રગટાવે છે ને એ કઈ કંઈક અલગ જ છે એમ.
પછી તમે અ ઉજ્જૈન મહાકાલ નુ મંદિરનો. એ એનું જે શું કે એને? અ ભસ્મા આરતી તમે હા હા. પદ ને પછી ભસ્મ મ. હમ્મ ભસ્મ આરતી પણ તમે જોઓ ને તો એના દ્રશ્ય પણ. તમારી આત્માને તમને એવું તૃપ્ત કરી આપે ને કે તમને લાગે તો આ જીવંત જે છે ને એ એમાં જ આપણે કઈક પણ કંઈક પણ આપણે કરતા રહીએ ને પછી જયારે આપણે શિવલિંગ જોવા જઈએ ને આપણા બાર શિવલિંગ છે ને એ બધા મહાદેવનું એક એટલું સુંદર દ્રશ્ય ને એટલું બધું શાંતિ આપણના જીવનમાં આપે ને કે એના તો કઈક વાત જ અલગ હોય ને પછી અ તમે જે કીધા. અ જો એ કોરિડોર મહ દેવનું જે જ્યાં દ્રશ્ય દેખાય એ તમને ખબર કે ત્યાં એક. મૂવી પણ ચલાવવામાં આવે છે તમને
હા એ અમે પેલી વાર જ્યાર ગયા ને ત્યારે કઈ ન હતું પણ પછી. ત્યાં આગળ બધું થયું એમ. એ તો ફર્સ્ટ કેર ના તોય નહતુ એમ.
હા અત્યારે મારી બેન કાલે કે પરમ દિવસે એ ગેલી હતી તો ફરી એ ફરીને આવીને તો એ મને કીદી દેખ્યા. આ વ એટલું બધું ત્યાં વિકાસ પામી રહ્યું છે ને કે તમે હજુ જજો ને તો તમને એવું લાગે કે તમે કંઈક અલગ જ શહેરમાં અલગ જ યુનિવર્સિટી માં આવી ગયા છે એ જયારે આપણે રાત્રે જઈએ ને કોરિડોરમાં તો તમને અલગ જ અનુભવ અનુભૂતિ થાય કે એટલું. એટલું મસ્ત થઈ ગયું છે ને! કે તમે અત્યારે જજો ને તો તમને લાગે જ નહ કે હું અહિયાં થી નીકળી જામ. તમને એવું લાગે. મને બતાવતી હતી એ કાલે પરમ દિવસે જે આવેલી ફરીને.
જે શિવ છે ને તે ભક્તિ નો વાસ છે જ. ત્યાં આગળ બે શક્તિપીઠ છે હરસિદ્ધિ માતા નું ને ગઢકલિકા માતા નું. એટલે મહાકાલ જ્યા હોય. અને ખાસ કરીને તો કાલભેૈરાવ દાદા ભી ત્યાં આગળની રક્ષા કરે છે. એટલે એ બી કંઈક જોવાલાયક જ છે એમ જે છે એ.
હા અને પછી ત્યાં એક ગણપતિ બાપ્પા છે ને. એને એના પર તો આપણે દર્શન કરીએ ને પછી
બડા ગણેશજી નું જે હા બ બાર જ છે ગણપતિ દદા નું મંદિર.
હા પછી તમે. અ મહાદેવ નું દર્શન કરીએ. ત્યારે પહેલા તો આપણેે ગણેશજી નુ જ પહેલા તો મને લાગે એવું દર્શન હોય ને?
હા પેલા ગણેશજી ના દર્શન કરી ને
હા.
પછી આપડે મહાકાલ ના દર્શન કરવાના અને મહાકાલ ના દર્શન કર્યા પછી. કાલભૈરવ દાદા ના દર્શન કરવા બી આપડે જવા પડે ત્યા આગળ. કેમ કે એ ઉજ્જૈન ના કોટો આવે છે એટલે જે સુધી આપડે પહેલી વાર જયાર ગયા હોય ત્યારે મહાકાલ ના દર્શન કર્યા પછી કાલભૈરવ દાદા ના દર્શન કરવા જવા જ પડે એમ આપડે.
ને પછી કઈ થોડાક દૂરમાં ઓમકલેશ્વર પણ છે.
એ બી બહુ મસ્ત છે એ તો નર્મદા નદી ના કિનારે જ વસેલું છે. અને આખું ઓમઆકારમાં છે. અમે જઈ ના આયા હતા બોજ મજા આઈ ગઈ હતી એમ અને દર્શન તો મેં ભીડ હતી ને તો આપડે પહેલી વાર મેં ગઈ હતી ને તો મને કઈ ખબર જ નથી રહી કે આપડે દર્શન નીચે થી કરવાના છે શિવલિંગ જ્યોતિર્લિંગ નીચે છે. ઉ તો ઉપર ગોતીતી મંદિરમાં એમ થોડું મોટું હસે મે કીધૂ મહાકાાલ જેવુ. પણ જેવું નતું પહેલી વાર તો મને દર્શન ના થયા એટલી બધી ભીડ માં ઊભા રહેવા છતાંય. પછી બધા મારી પર હસ તાતા મામા માં મામી મા ભાઈ બધા એ મારા પર હશે. પછી મેં વિચાર્યું કે અવ કરવા છે દર્શન તો કરવા જ છે. તો બીજા દિવસે સવારે વેલા ઉઠાડીને મા ભાઈને લઈ ગઈ અને પછી શા તીથી દર્શન કર્યા મે બોલો.
હા જાણે હા જયારે આપણને ખબર ની હોય ને કે શિવલિંગ નું પણ ખબર કે તમને પેલા કઈ પણ આપણેે જઈએ ને તો પેલા તો આપણને છે ને બધું માહિતી લઈ લેવા. મારા સાથે પણ એક બે વાર એવું થયું છે. કે કઈક ફરવા જઈએ ને કંઈક માહિતી ન રહે ને આપણેે તો ખબર જ નથી પડે કે આપણેે કા જવાનું છે સેનાથી એવું થાય ને કે કોઈ છે તો તમે એનાથી પૂછ લ્યો ને પછી કોઈક ન એવું ન એને પણ ન ખબર રહે ને તો ખબર જ નહી પડે કે આપડે ક્યાં દર્શન કરવાનું છે. ને પછી ક્યાં એવું હોય ને કે કઈક પ્રસાદ પણ લેવાનું અ થોડુંક દૂરમાં અલગ જગ્યા હોય એ બધું તો કઈક ખબર ની હોય ને તો આપડે એવું જ થઈ જાય મારા સાથે પણ થયું છે બધું.
સીડી ભી એવુ મસ્ત એક મજાનું મંદિર છે સાઈબબાનું. એ બી કઈક સારું જોવાનું છે ત્યાં આગળી.
કાય ની ફરી ક્યારેક બીજી વાર જવાના તો આપણને બધું માહિતી રે તો અ કોઈ ટેન્શન નહી હોય એવું.
શનિ સિંગણાપુર બી જયાર જાઓ ને તો ત્યાં આગળ બી કઈ જ નહી એમ. ઇવન આપડે જોવા જઈએ ને તો ત્યાં આગળ ખુલ્લું જ છે બધું એમ.
હા ચાલો બેન તમારી સાથે વાત કરી ને બહ મજા આવી તો પછી આપે મળીએ બીજા ટોપિક સાથે.
હા બીજો ટોપિક કોઈ સારો આવી જ રીતે વાત કરીશું.
હમ્મ.
હમ્મ.